હલો
હું મારું સુ તો બીઝી બતાવે છે.
કેવું હશે તો બે ડબલ કોલ ડબલ વાન નહી થતા હોય- -
ડી આપડે ડબલ વાળા કરે ને કદાચ- -
ના ભાઈ પછી માસો ને ડબલ વાર કરે હા તું કરું પછી- - પછીુ કરું તું કરું પછી શું કર તું કરું પછી શું કરું એવું કરું કે- -
હ તોન ફરી હું કરું એવું કર.
હા આ પૂરા થઇ જયા જો દસ મિનિટ હવે. હ દસમી બધા બેસ બીજું તો શું.
બીજું શું હવે શું કરવાનું વીસ દસ આ દસ તાર વાર- -
હા હા. હ માજ સોલ ન ટચાલ માધ સોલ ન ટચ ચાલુ થઇ ગયો - - સોલમો ચાલુ થયો તા જોડે પણ- - ચોથો ને એમ એક ધારી તો ચોથો જ ને એમ? રાજાની હ- - હમ અને- - પણ આપડે એવું નહી આપડે ધરે પોંચ પુરા કરીએ બરોબર.
એ તો પતિ જ જશે ને મારે એક જ રહ્યો?
હમ.
મારે એક જ રહ્યો ત આરામ કરવાનો હવે.
હા હલો
હાલું
તણ કેધ પુડા છે
મારે એક રહ્યો એમ તો કઉ છું
બોલાનો
હાલો.
સર, સર, કે રી સર, સર એ રીતના વાત કરવાની. એ રીતના વાત કરવાની. એવું શીખવાડને તાર, હુ તારનો તન શું પૂશું શું.
મહારાજ એક બાકી રહ્યો
હલો
હા
એટલે સર સર એને વાત કરવાની છેમ
હોવે એલે
હમ હમ
છોક હોય તો મેડમ કહેવાનું
હા હા
આપડે તો ચાલે
કોણથી
હઅ.
વોટ્સઅપમાં મેસેજ આયો પૂરા કર એમ કેશ.
કોના માં? મારામ ની આયો.
વેદલામ બતાવેછ.
હેવુ.
હમ. કાર્યાનો મેસેજ આયો કાર્યાનો. કાર્યાનો? તે તા તારે કેટલા પૂરા થયા? નવ. નવ. જો તો શું પડ્યું આ? નવની થયા વધાર હશે. હલો.
હન.
બોલ. તાર પેલો ખુલી ગ્યો?
બોલ, બોલ. એતલાન મેસેજ આયો એમ.
હજુ બાકી છે એમ. હજુ કોલેજ થી હજુ ગયા નઈ એમ ન.
ત્યા ઘેર જઈશું.
હન, હન, બરાબર છે. કેવું ચાલે? ના હજુ બાકી. કેવું ચાલે? મજા. હલો. મજા જ એમ ને સર. ફોન દૂર રાખ્યો શું? અવાજ ની આવતો.
એ અવાજનો પ્રોબ્લેમ રેહશે જ હારો ખબર નઈ.
હન, હન. આ લોકા લઈન બેઠયા હવે. એ સાઈબ પબજી રમે શે. અને જસ તા સુુરા કરસ. હમ.
એ બેવ હામા-હામી
બેવ હોમા-હોમી રમવાન ચાલુ કર્યું છે, અન ટાસ્ક પૂરા કરે. બોલો, બીજું શું કરો? પબજી રમે છે. હન.
બરાબર રમા રમ આવે.
હમ્મ. તમારું નામ તો રાજનભાઈ જ છે ને?
બરા લખાએને ને હા
હા.
બોલો, બોલો. વોટ્સએપ પર મેસેજ આયા છે. છ મેસેજ અતા. તમારા છે
હમ, મારા જ છે.
હઅ.
મારા મેસેજ છે, બોલો, બોલો. હમ. આજે તઈન વાગે ઓફિસે જવાનું છે.
એવું છે.
હમ, તમાર આવાનું છે.
હોવે તે આવાનું તો છે જ ને પણ, આઈ શું જઈએ.
હા, હા. જોવાનું શું આઈ જ જાવને.
હમ. આઈ જઈશું.
હન, હન.
હમ્મ, બોલો.
શું ચાલે સ્ટડી બડી કહે ચાલે.
કમપ્લેન્ટ કમપ્લેન્ટ અજ.
હા. આ વર્ષ કેવું નીકળવાનું નીકળવાનું? આ વર્ષ એવું કાઢવાનું છે, તો પછી કેટી વેટી લાવવાની ઈચ્છા ખરી તમારી?
ઈચ્છા હવે બધી પૂરી થઈ ગઈ ઈચ્છાઓ તો.
હમ્મ-હમ્મ. આઈ ટી આઈ કરી નાખી એમ ને તમે તો. હા, હા બરાબર છે.
હવે જઈશું એ ટી એમ પરીક્ષા લેવા.
હા, હા. આઈટ શું કર્યું?
હા. એ શોભા કર્યું એમને.
હવે
તો પછી કોલેજમાં-કોલેજમાં કેમ કર્યું તમે?
શું કોલેજમાં કેમ કર્યું?
આ તો પછી આ ત્રીજી યર ગણાય હે ને તમારે? તો બીજું?
મારે બીજું.
બીજું યર ગણાય એમ? અને તીજું ચાલુ છે?
ના થશે વાર લાગશે.
હા, હા. પહેલા આપડા બે ના ટાકસ કેટલા કમ્પલીટ થયા?
મારે તો આ જ પતશે એટલે પંદર પતશે. ના, આ તો મારો નહીં. એક બાકી છે તો તમારો. હજી એક કોલ કરવો પડશે એટલે મારે પતશે.
હા બરાબર. હમ્મ-હમ્મ.
એ બીઝી બતાવતો તો ફોન, ખબર નહીં કેમ.
બરાબર. એવું થતું હશે કદાચ બેયન ડબલ-ડબલ વાર કોલ ના થતા હોય તો.
તો પછી બીજી બતાવે ને.
કરી જોઉં કોલ જશે તો ખબર પડી જશે કે એવું-એવું જ છે કે નહીં.
હા. કેમ કે મેં કોલ કર્યો તો તમારામાં લાગ્યો.
હા.
પેલા નહોતું થતું આવું.
હા એટલે પહેલા તો આપડે પણ ડાયરેક્ટ બીજાને ડાયરેક્ટ અલગ-અલગ મારતા તા તા, ને એક જોડે કરતાં તા. હવે કરીએ એટલે
હા, હા. બોલો.
શું?
બધી.
એમ.
હુકાય ગઈ સે.
સુકાય ગઈ સે. હા, હા. મે તો ઊંઘી એમ મને એવું લાગ્યું ઊંઘી, ઊંઘી એમ.
હુકાઈ ગઈ સે એમ.
હકાઈ ગઈ છે હા નરમાં પાણી બચી ગયું ને હવે
હ એને
હ અલી
દલ નનીંદ ઘ
એટલે એનું જેલું નીચેનું સ્તર ભીનું હોય ને જમીન ભીની હોય ને ને એની લીધે જમીન તો આજુબાજુ ભીની જો હોય ને જમાન થાય પાણી નું એવું જ હોય ને આજુબાજુ જમીન ભીની જ હોય તમે નડ રોલું કરજો તો ગમે તે જવાળ હશે હવે સુકાતું હશે જોશો કેમ છે ને વરસાદે નહ આવતોશું નહી આવતું એટલે કે પેલા તો આ સમય તો વરસાદ જ પડ્યો કેવો વરસાદ આવતો હતો હા હવારમ આપડે જોયું ને ત્યાં સુધી અમ મસ્ત વાતાવરણ હતું ન હવે તાપ કાઢ્યો જ ન
હવે બરાબર નો તાપ આવી ગયો છે
કેલી મિનટ આઠ મિનટ તો થઈ ગ
રોજુ આ બધી બદલાઈ ગઈ છે
હમ ઋતુ બધી બદલે ગઈ જ્યા વરસાદ પડવાનો હોય તો વરસાદ ના પડે ને આ પડવાનો હોયને તો પડે
હમ્મ પ્રદુષણ બહુ કરે છે ને એટલે એવું થાય છે.
હમ્મ હમ્મ
આ યુરોપમાં તમને ખબર કઈક બહુ તાપ પડવા માંડ્યું, બાજુ કઈક ઓગણચાલીસ ડિગ્રી પડ્યો તાપ એટલામ તો બધું આગરવા મળડી્યું લોકોનું
હમ્મ આપડે ખબર ને આપડે કેટલી છેલેશે
ચાલીસ ઉપપર છે
આપડે ચાલીસ ન
તો એ આપડણે કશું નય વાગળ તો આપડે સક્ષમ છે મજબૂત છે બધું એ લોકો ને તો બધું લાઈટ ન સિગ્નલ આવે ને પેલું
હા, હા
કે આપણે રોડ પર સિગ્નલ હોય ને એ અગ્રી ગયું આજુબાજુ ડસ્ટબિન હોય એ વાગરી ગયા રોડ પર રોડ વાગરી ગયા
ના હોય
બાઈક ના ગાડીઓ ના ટાયરે વગરી જાય છે
ઓહહ બાપા એવું બધ તો થઈ જાય હા હા આપડે તોવા
ઓગણ ચાલીસ ડિગ્રી તાપ પડ હશે ને એટલા મજવા કરી ગયું
ઓહ આપડે કઈ ચાલીસ ચાલીસ ન ઉપર હોય છે થું
પહેલા થી ટેવાયલા ને એ લોકોને તો આટલું બધી પહેલા આ વર્ષ આ વર્ષથી જ આવું થયું એમને
હમ હમ
આપડે તો પહેલે થી આટલો તાપ હોય છે ને એટલે આપડે કમ બનાયલું હોય એ ડિગ્રી પર એ સેલ્સિયસ પર બનાયેલું હોય.
હમ્મ હમ્મ
તો ઠંડક વાય એટલે આટલો બધો તાપ ન હોય એટલે લોકોને એવી
બરાબર છે
હવે વધારે એકદમ તાપ પડવા માંડે એટલે બધું વાગળરી જવા માંડ્યું એ લોકો
હા, હા આપડે ત બધું એને ઉપર ચાલતું હોય, ને કોઈ બી બનાવવાનું હોય
હમ્મ આપળે તાપમાન જોઈને જ કર્યું હોય ને કે આટલામ વગર છે, નહીં હોય
હમ્મ, હા
આપને તાપમાન વધી ગયું એટલે અમને વાગરી ગયું છે, બધું
બરાબર છે
રજાઓ આપી દીધી સ્કલોમને
હમ હા હવે આપડ ઈન્ડિયા થી સેવા જશે ને કરવા માટે
હા
એ બધું આપે ઇન્ડિયાથીમ મોકે છે ને બધા એમને હેલ્પ કરી પડશે
હમ
હવે હાલ તો કરો તમે કોલ પાછો
હા